હલો.
નમસ્કાર.
નમસ્કાર, નમસ્કાર કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં, બહુ દિવસ પછી યાદ કર્યા, તમે તો મને.
હા, આજે આપડે વાત આજનો વાતનો વિષય છે, દિવાળી. ચલો, આજે આપડે એની પર વાત કરીએ.
હા, ચલો ને, દિવાળી તો કમ ખુબ જ આમ રસપ્રદ વિષય છે. ખુબજ મસ્ત તહેવાર માંથી તહેવાર ગણાય છે, અને તહેવારે તો દેશના ઘણા રાજ્યોમાં જો ને, મોટાઓ. ઉત્સાહ સાથે ઉજવાય છે, આ બધું.
હા બિલકુલ, દિવાળી ના દિવસોમાં ઘર અને દુકાનની સફાઈ કરવામાં આવે છે, લોકો ઘરને સારી રીતે સજાવે છે.
બિલકુલ, અને ઘરના દરવાજા પર રંગોલી બનાવવામાં આવે છે, રંગોલી થી આમ ઘરનું શું ક્યારે લાગે છે ઘરે બધો
હા બિલકુલ બીયા પણ પ્રગટાવવામાં આવે છે. બિયારણો પ્રકાશ અંધકારને દૂર કરવાનો સંદેશ આપે છે આપણાને
બિલકુલ અને ઘણા લોકો તો ઇલેક્ટ્રિક લાઈટ પણ આમ લગાવે છે અને રાત્રે બધા ઘર એની આમ ચમક જ આમ કઈક અલગ જ ઊઠી પડે છે આમ
સાચી વાત છે તમારી. દિવાળી પહેલા બજારમાં ખુબ ભીડ હોય છે લોકો નવા કપડા મીઠાઈ અને સજાવટની વસ્તુ ખરીદે છે.
બિલકુલ અને મીઠાઈ ની દુકાનમાં આમ ઘણી જ વેરાયટી આપણને મલી રહે છે અને કાજુ કતરી બરફી લાડુ પેડા અને બીજી ઘણી મીઠાઈઓ મલે છે.
સાચી વાત છે ઘણા ઘરમાં ઘર ઘરે પણ મીઠાઈ બનાવવામાં આવે છે.
બિલકુલ અને દિવાળીના સમય છે નમ આમ નમકીન પણ બનાવવામાં આવે છે. છે ચકરી સેવ ચેવડો મઠિયા અને ઘૂઘરા ઘણા લોકોને ગમતા પણ હોય છે તે બધું
સાચી વાત છે દિવાળી એક દિવસનો તહેવાર નથી આ તહેવાર ઘણા દિવસોનો સુધી ચાલે છે.
બિલકુલ આમ ધનતેરસથી આમ શરૂઆત થાય અને આ દિવસ થી છે ને લોકો આમ શુભ વસ્તુ લેવાની શુભ માને છે.
સાચી વાત છે પછી કાલી ચૌદશ આવે છે. કેટલાક સ્થળો પર આ દિવસને અલગ રીતે ઉજવવામાં આવે છે.
બિલકુલ અને પછી મુખ્ય દિવાળીનો દિવસ આવે છે અને આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
હા બિલકુલ સાચી વાત છે લક્ષ્મી માતાને ધ્યાન ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે
બિલ અને આમ કેવાય ને કે પૂજાના સમયે ઘરમાં શાંતિ અને પવિત્રનું વાત વાતાવરણ હોય છે.
હા પૂજન પછી લોકો એકબીજાને શુભકામ આપે છે.
બિલકુલ. એ કહેવાય ને કે દયા ફૂલ અગરબત્તી અને પ્રસાદ સાથે આમ
હા પૂજા પછી લોકો એકબીજાને શુભકામના આપે છે.
બિલકુલ અને પછી બેસતું વરસ આવે છે ને ગુજરાતી લોકો છે ને માટે નવા વર્ષની શરૂઆત થાય છે.
સાચી વાત છે, આ વર્ષના દિવસને લોકો એકબીજાને સાલ મુબારક કહે છે.
બિલકુલ બિલકુલ બિલકુલ અને આ દિવસે મોટા અને નાના બધા એકબીજાને મળે બી છે.
સાચી વાત છે, ઘરમાં મે મહેમાનો પણ આવે છે તેમનું સ્વાગત પ્રેમથી કરવામાં આવે છે.
બિલકુલ અને પછી ભાઈ બીજ આવે છે.
આ દિવસે ભાઈ અને બહેન વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવાનો સંદેશ મલે છે, આપણને
બિલકુલ અને આ તહેવારમાં સફ નું પણ આમ ઘણું મહત્વ છે, ઘરમાં
સાચી વાત છે, ઘર ઓફિસ અને દુકાન ની સફાઈ કરવાથી સ્વચ્છતા વધે છે,
બિલકુલ અને દિવાળી નો બીજો મહત્વ નો ભાગ છે, સજાવટ
સાચી વાત છે તોરણ ફૂલ અને રંગોલીથી ઘર વધુ સુંદર દેખાય છે, આપણાને
બિલકુલ અને રંગોલી ના છે ને ઘણા પ્રકાર હોય છે,
સાચી વાત કેટલા લોકો ફૂલની રંગોલી બનાવે છે, કેટલાક લોકો રંગોની થી રંગોલી બનાવે છે,
હમ બિલકુલ અને કેહેવાય છે ને કે દિવાળી ના દિવસ બાળકો પણ આમ ખુબ જ એમ ખુશ હોય છે,
હા બિલકુલ ખુશ હોય છે, કેટલાક બાળકો ફૂ ફૂલજરી જેવા હલકા ફટાકડા પ્રગટાવે છે,
બિલકુલ અને કેવાય ને અને પણ ફટાકડા વાપરતા સમયે છે ને સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે,
સાચી વાત છે મોટા અવાજ કરતા ફટાકડા થી વૃદ્ધ નાના બાળકો અને પ્રાણીઓને તકલીફ થઈ શકે છે,
બિલકુલ આજે તો ઘણા લોકો ગ્રીન દિવાળી ઉજવાની વાત કરે છે,
ગ્રીન દિવાળી એટલે ઓછા પ્રદૂષણ સાથે દિવાળી ઉજવવી
બિલકુલ અને કેહેવાય ને કે દીયા પ્રગટાવીને પણ આમ દિવાળી નો આનંદ લઇ શકાય છે.
સાચી વાત છે. પ્રકૃતિનું રક્ષણ પણ દરેકની જવાબદારી છે હવે.
બિલકુલ! અને દિવાળી ના સમયમાં છે ને ઘણી આમ કેવાય ને રોનક હોય છે બજારોમાં.
હા! કપડાં, મીઠાઈ, રમકડા અને ગિફ્ટની દુકાન પર ઘણા ગ્રાહક જોવા મળે છે.
બિલકુલ! અને કેવાય ને કે, નાના વેપારીઓ માટે પણ આ સમય ખાસ હોય છે.
સાચી વાત છે. તહેવારથી વેપારમાં પણ નવો વધારો આવે છે.
અને કેહેવાય છે ને, એટલે ને દિવાળી એકતા નો પણ આમ સંદેશ આપે છે.
હા! બિલકુલ. લોકો પ્રેમ, સમ્માન અને સાંભળવા સાથે તહેવાર ઉજવી છે.
બિલકુલ અને દિવાળીનો અર્થ માત્ર ઉત્સાહ તો નથી. પણ આ તહેવારો સારા વિ ચરો સારા વર્તન અને સારી જીવન પદ્ધતિ નો પણ આમ સંદેશ આપે છે.
સાચી વાત છે. અહંકાર પર પ્રકાશની જીતનો અર્થ જીવનમાં પણ લાગુ પડે છે.
બિલકુલ! અને સારા કાર્ય મહેનત અને સત્યની પ્રગતિ થાય છે.
હા! આ રીતે દિવાળીનો તહેવાર ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ ખૂબ મહત્ત્વનો છે.
બિલકુલ! અને કેહેવાય છે ને કે દિવાળી દરેકને પ્રેમ, શાંતિ, સફાઈ, પ્રકાશ અને એકતા નો સંદેશ આપે છે.
હા, સાચી વાત છે., દિવાળી સમયે ઘરનું વાત વાતાવરણ ખુબ આનંદમય બની જાય છે.
બિલકુલ, સવારથી જ લોકો તૈયારીમાં લાગી જાય છે.
સાચી વાત છે., ઘરના દરેક ખૂણાને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન. કરે છે.
બિલકુલ, સ્વચ્છ ઘરમાં સુંદરતા પણ વધે છે, અને સારા વિચારો પણ આવે છે.
બિલકુલ સાચી વાત છે, દિવાળીમાં સજાવટનો અલગ જ આનંદ હોય છે છોકરાઓને.
બિલકુલ, રંગબેરંગી લાઈટ, દિયા અને ફૂલ થી આમ ઘર ખુબ જ સુંદર લાગે છે.
સાચી વાત છે, દરવાજા પર તોરણ બાંધવું પણ એક સુંદર પ્રમાન પરંપરા છે.
બિલકુલ, અને કેટલાક તો ફૂલ ના હોય છે, અને કેટલાક તો કાપડ કાપડ ના હોય છે, આમ બનેલા.
સાચી વાત છે, રંગોલી ઘરમની ફોગા વધારે છે, આ દિવસોમાં.
બિલકુલ રંગોલીમાં ફૂલ પછી આમ કેવાય ને, કે કાળસ. પછી દીયા, અને બીજી ઘણી આકાર બનાવવામાં આવે છે.
હા, દિવાળી ના દિવસોમાં બજાર ખુબ જ જીવંત લાગે છે, આપણાને.
બિલકુલ, અને કેહેવાય છે ને. ને કહેવાય છે ને કે, મીઠાઈ ની આમ સુગંધ બજાને વધુ. આનંદમય બનાવે છે.
હા, વિવિધ પ્રકારની મીઠાઈ લોકોને આદર્શિત કરે છે, તેમની બાજુ.
બિલકુલ. અને ગિફ્ટ આપવાની પરંપરા પણ આમ ઘણી જગ્યાએ જોવા મળે છે.
હા, બિલકુલ સાચી વાત છે. મીઠાઈ, સૂકા મેવા, કપડાં અને સજાવટની વસ્તુ તો ગિફ્ટ તરીકે આપવામાં આવે છે.
બિલકુલ, અને દિવાળી ના સમયે નાના બાળકોમાં ઘણો ઉત્સાહ પણ હોય છે.
તેઓ ઘરની સજાવટમાં મદદ કરે છે આપણાને.
બિલકુલ, અને મોટા લોકો પણ કેવાય ને કે, તૈયારીમાં જોડાય છે, અને બધા જ એક સાથે મળીને કામ કરે, તો કામ જલ્દી પૂરું થાય છે.
બિલકુલ, સાચી વાત છે, તમારી આ તહેવાર કુટુંબ ને એક સાથે ગાવાનો પણ સંદેશ આપે છે.
બિલકુલ, પ્રેમ અને સદભાવ થી આમ છે ને, સંબંધો એકદમ મજબૂત બને છે.
હા, પ્રેમ અને સદભાવ થી સંબંધ એકદમ મજબૂત મજબૂત બને છે, પણ દિવાળી નો સંબંધ સંબંધ ધન સાથે પણ છે.
બિલકુલ, જરૂરતમંદ લોકોને મદદ કરવી, એક સારી એમ વાત અને ગણાય છે.
હા, નાના બાળકોને પણ વ વેચાણી ની આદત. શીખવામાં આવે છે.
બિલકુલ, અને પ્રેમથી આપેલી નાની વસ્તુ પણ ઘણી કિંમતી લાગે છે લોકોને.
સાચી વાત છે, આજ પર્યાવરણની સંભાળ પણ ઘણી જરૂરી બની ગઈ છે.
બિલકુલ, અને એટલે જ ને ઓછા ધુમાડા આમ ધુમાડા વગર ફટાકડા વાપરવાની સલાહ આપવામાં આવે છે ને
હા બિલકુલ કેટલા લોકો ફટાકડા વગર પણ દિવાળી ઉજવે છે આજકાલ
બિલકુલ બિલકુલ અને દિવા દિવાળી રંગોલી અને કહેવાય ને કે પ્રાર્થનાથી પણ તહેવારોનો આનંદ મળી શકાય છે અને કહેવાય કે દિવાળીના સમય છે ને લીની પણ બચત પણ એટલી જ જરૂરી છે.
હા જરૂર હોય તેટલી જ લાઈટ વાપરવી જોઈએ અને ઉર્જા બચાવવી જોઈએ. આજે આ આ વિષય પર વાત કરીને મને તમારી જોડે ખુબ આનંદ આવ્યો.
હા મને પણ ખુબ જ મજા આવી ગઈ તમારી તમારી જોડે આ વિષય પર વાત કરીને
હા તો ચલો આવજો.
હા ચલો આવજો મલીએ.